હલો.
અવાજ આવે.
હા તને સંભળાઈ.
હા.
તને સંભળાય.
હ હા હા. ઉભોરે.
કશે
હે અ.
હોયરેલો.
રટ કેમ લેસન નહીં કરવાનાજે.
હામાં બીઆરએફ માં છે પણ હવે તે થઠાકસી ગેલા તો આરામ કરું એમ.
કેમ થાર્ટી એટ હું ક દઈ છું. હમ. હલો.
તૃપ્ છે એવું કીધું તે.
ભાથ રૂપે.
હા.
રોપાઈ ગ્યો.
બાકી બાકી હજુ તો એક કેાંડામાં અડધો થોડુંક બાકી.
એક એક કેન્ડડામાંજી બાકી. એટલે કેટલા કેંડા છે હે. હલો. હલો. હલો.
હલો.
હ અ કેટલા કેન્ડ
અવાજ આવે.
હા આવે.
હ ત રૂક એક મિનિટ હ.
હા.
હલો.
હા બોલ.
તું હું કરે ત.
મેં કઈ નહી આ અસાઇમેન્ટ લખેલું
હમ્મ. કંટાળ જે હત
કેટલાક કેન્ડા બાકી રોકવાના હજુ.
આરીયું સેને.
હલો. હલો.
હલો અવાજ ની આવે.
હ હવે અવાજ આવે.
હા હા તેરેક જેવા ખરા એમ કેમ.
એટલા બધા બાકી.
હા તો એમાંથી મોટા કેંડા માંથી જો ચૌદ કેન્ડા તેમાંથી ચૌદ માં ઓઢું જીરેક બાકી છે તે કાલે કદાચ મેતો રોપે કાઢે છે રોપ કાઢ્યા કેમ કે કાલે કોલેજ આવાનું છે પહી મંગળવાર એ કદાચ રજા પાડા
કેમ મંગડવારે રજા.
તો મારે ભાત રોપવા હારું ઘરે રજા પાડવું પડે યાર.
એવું ની કરવાનું હોય મજૂર બોલાવી દેવાના.
મજૂર આવા બી જુ એ ને મજૂર.
અમારે ભજે તો મળી રેન બધી.
હા અમારા બાજુ ની મલે કેમ કે અમારા બાજુ બધ તાજ રોપે તમારે બાજ અમુક જ લોકો રોપે.
ના અમારા બાજુ બધા રોપે.
એટલા બધા ની રોપે તો.
તો એની કઈ એલોક ના બાજુ ની રોપે પણ અમારી બાજુ તો રોપે ને.
હા પણ એ બધાનું થોડું થોડું જહોય એટલે એકમેક માં આવી જાય એમ અમારે ત્યારે બધાને હ ઘણું ઘણું ને બધા હું એકમેક નામાં કામે જાય એટલે તેનું તેનું ન તેનું તેનું પૂરું કરતા જ ફિ રેમ
હા એ અમારેમાં એવું જાય આ વખતે છે ને વરસાદ પડ્યો નહી ને તરું લખ્યું ત્યારે એટલે બધાનું તરું વેરૂ મરૂ છે એમ. એટલે જીનું વેલું થઈ ગયું એ વેલુ રૂપે ને જીનું પાછ થી પાછું નાયખ્યું તે આઈ ગ્યું એટલે મળું તો એટલે એકબીજામાં જવાય એમ તેવું આ વ એટલે બ જલ્દી રોકી રિએ અમારા બિધાન હલો. હલો. હલો. હલો.